અવાજ જ નહોતો આવ, અવાજ જ નહોતો આવતો તમારો.
હા મને એવું જ થતું હતું હા બસ મજામાં હ. હ હવે આજે આપણે કેવું કે અત્યારે ફાસ્ટ ફૂડ નો બહુ જમાનો છે બધા લોકોને ફાસ્ટ ફૂડ જ ખાવો હોય. તો એ આપણે કેટલું સારું છે. એટલે કે નથી સારું અથવા તો એની સામે આપડે હોમ મેડ ફૂડ ખાઈએ. તો ઘણું બધું સારું પડે, જો ફાસ્ટ ફૂડ છે. એમાં આપડે જોઈએ છે કે ઘણા બધા અ ઓલા એની અંદર જે સામગ્રી હોય છે. તે આપણને નુકસાનકારક હોય છે. કે આપડે અ એની અંદર જે ખાઈએ તો એમાં પોષક તત્વ તો હોતા જ નથી. કારણ કે તે ફૂલ ફ્લેમ ઉપર કરેલું હોય છે મોટા ભાગે. તો એ આમ ક્યારેક ખાય તો વાંધો ની. પણ અત્યારે કેવું છે બધા બાળકો અથવા તો યુવાનોને એવું જ ખાવું હોય છે. તો ઈ આપણા હેલ્થ માટે સારું નથી. એના પ્રમાણમાં હોમમેડ્સ ફૂડ છે એ આપણે હેલ્થ માટે બહુ સારું છે.
સાચું છે અત્યારે શું બાળકોને કેવું છે ખબર પીઝા ખાવા બર્ગર ખાવું. હવ મારો જ બાબુ અત્યારે અત્યારે કેતો તો પીઝા ખાવા છે મને મેં કીધું હું તને અત્યારે નહી અપાવું. હું પંદર દિવસ કાઢી જ નાખું આમ બોલી બોલીને કે ના આજે નહી કાલે, કાલે નહી પરમ દિવસે. એમ કરી કરીન નહીતર એને પીઝા રોજે ખાવા હોય તો આગળ જતા એને શરીરમાં કેટલું નુકસાન થાય. એ મને ખબર છે પણ એને ટેસ્ટી લાગે એટલે એને મજા આવે. હવે અંદર નકરો મેંદો હોય એટલે આપડે એને જોવું જોઈએ કે છે ને એને નો ખવડાવવું જોઈએ. અત્યારે મારાથી જ્યાં સુધી એ મોટા થાય ત્યાં સુધી મારાથી બને ત્યાં સુધી મારે એને સમજાવીને ખવડાવવું જોઈએ. હવ બર્ગરમાં કેવું હોય ચાાઈનીઝ ચાાઈનીઝ જે ફૂડ હોય એમાંય કેવું સોયા સોસ ચીલી સોસ એક ખુબ જ આપણને નુકસાન કરે છે આપને ખુદ એ ખબ ખબર છે પણ શું હોય કે આપણને મજા આવે એટલે આપડે અત્યારે ખ ખાઈ લઈએ પણ એ પચવામાં એ મેંદા ની વસ્તુ હોય એટલે પચવામાં જ બે દિવસ લાગે એને. અ પ એ પચે જ નહી તો આપડે આગળ જતા આપડે પેટની નુકસાની થાય.
હા સાચી વાત છે. મેંદો છે એ બહુ જ નુકસાન કરે છે ને આ બધી જ વસ્તુ માં મેંદો જ વધારે હોય છે. તો અને એવું જ બાળકોને ભાવે છે આજના યુવાનોને એવું જ પસંદ આવે છે. અને પાછું એ ફાસ્ટ ફૂડ શું થાય ઝડપથી તૈયાર થઈ જાય. એટલે ઘણા લોકો એને સ્વાદિષ્ટ પણ લાગે એટલે ઘણા લોકો શું કરે. એને અવારનવાર ખાયા કરે છે. પણ એ આગળ જતાં ખુબ જ નુકસાન કરે છે. અ એના કરતાં તો જો આપણે આપણા ઘરની ઘરેના ભોજનની વાત કરીએ. તો કેવું આપણું ભોજન તાજું હોય પૌષ્ટિક હોય. અને આપણે ચોખ્ખુ પણ હોય આપણે ઘરે બનાવેલુ હોય આપણે જો શાક રોટલી દાળ ભાત એવુ બધુ કઠોળ છે દહીં છે ફળો છે એવુ બધુ ખાતા હોય. તો એની અંદર કેવુ જરૂરી વિટામિન હોય, પ્રોટીન હોય, ખનીજ તત્વ હોય એટલે આવા પોષક તત્વો હોય છે. કે જે આપણી હેલ્થને સારું રાખે આપણી રોગ પ્રતિકારક શક્તિ ખુબ વધારે છે, કે જેનાથી આપણે બો બીમાર ન પડીએ.
સાચુ છે, ને હું શુ કરુ ખબર મારા મારા છોકરાઓને છે, ને અવે ઘરમાં તો બધા શાક રોટલી ખાઈ લે પણ છોકરાઓ હોય છે, ને ખાવામાં બો નાટક કરે એટલે મારે શું એને લંચમાં સ્કૂલમાં છે, ને સારુ સારુ બનાયન દેવુ પડે એટલે જે એને પીઝા વધારે ભાવે એટલે હું શું કરુ ખબર ભાખરી પિઝા બનાવી દઉ કે પે પિઝા આ લોટ છે. ઘઉંનો લોટ જ હોય ભાખરીનો લોટ હોય ને એની ઉપર ચીઝ ને એવુ લગાવીન લગાવીન દવ એટલે એને વાંધો એટલે હમે અ અ અને જેમ કે પાલક એને ભાવતી નથી તો પાલક શું કરુ પાલકને છે, ને બાફીને ક્રશ કરી નાખું અંદર જ લોટ બાંધી ને એના પરોઠા બનાવી દવ એટલે એને ખબર જ ન પડે કે આ શું છે. એટલે એ પ્રમાણે એને લીલા શાકભાજી પણ એના પેટમાં જાય અને શરીરને નુકસાનેય ન કરે ને આવી રીતે હું છે, ને બીટના પરોઠા બનાવી દઉં કે છે, ને બીટ એના પેટમાં જાય બાકી બીટ કોને ખાવુ ગમે છે, તુરુ તુરુ એટલે છોકરા આપને નથી ભાવતું છોકરાને ક્યાંથી ભાવે એટલે છોકરાઓ માટે હા એટલે હું છો કરાઓ માટે તો હું એટલું આમ અલગ અલગ રીતે બધું બનાવવાની કોશિશ કરું ને કે છે, ને એ એ પ્રમાણે એને છે, ને શરીરને નુકસાન ન કરે કઈ પણ આ ફાસ્ટ ફૂડ એને ખાવા ન મળે ને એવી રીતે આય ટેસ્ટી લાગે ને સારું લાગે અને મજા આ
હા સાચી વાત છે, હવે આપણે કેવું છે, કે આ યુટ્યુબ છે, કે આ બધી અ આપણેે આમાં જોઈએ છીએ સોશિયલ મીડિયા ઉ પર કે જાત જાતની રેસીપી આવે છે. તો આપણે આ બધી વસ્તુ ઘરે બનાવી શકીએ તો એમાં શું સ્વચ્છતા હોય બારે તમે ખાઓ તો એમાં કોઈ સ્વચ્છતા ન હોય એની અંદર જે શાકભાજી વાપરેલા હોય કે જે હોય તે સડેલા હોય કે પછી અનાજ હોય તો એને સાફ કરેલા હોય કે ના કરેલા હોય પણ જો આપડે એ વસ્તુ બધી ઘરે બનાવી દી ધી હોય ને તો એ આમાં સ્વચ્છતા હોય કે જેનાથી આપણું અ આપણે આરોગ્ય સારું રિયે અને કોઈ બીમાર નથી પડતા. અને આપણે પરિવારના બધા સભ્યો સરસથી ખાઈ શકીએ. બાકી તો તમે ફાસ્ટ ફૂડ આમ કેટલા મોંઘા હોય છે, તો બાર ખાવા જાય તો આપને કેટલું મોંઘું પડી જાય છે, જ્યારે એ જ વસ્તુ આપણે ઘરે અને તમે કયો તો એવી રીતે અ આપણું પોતાને એમાં બધી વસ્તુ નાખીને આપણે બનાવીએ એટલે હેલ્ધી એ બની જાય અને ઓછો ખર્ચોય આવે છે, એવુ થાય છે.
સાચું છે. નામાં શું હોય ખબર અ જેમ કે છોકરાઓ શું કે ખબર કે મને અ એટલે છોકરાઓ નઈ અત્યારે મોટા અત્યારે વરસાદ પડ્યો ને એટલે દાલવાળા ખાવા બાર ફર્યા રાખશે કે દાલ વડા ખાઈ લે વડાપઉ ખાઈ લે પણ હું શું કરું હું એ હા સાચી વાત છે, હું એ બધુંયો છે, ને ઘરે જ બનાવું અ વધારે પડતું કોઈક જ વાર હુંય અ પંદર દિવસે કે, મહિનો થઇ જાયને, ત્યારે હું બાર થી ખાઉ. એટલે, બધું ઘરે આજે જ મેં દાલવડા બનાવ્યા, તો ભલે ઘરમાં કેવાનુંઈ નહી, ત્યારે બનાવી ને તો ખાઈ લે. નહી તો, જો હમડે બહાર, ખાલી વાત જ બહાર પડે ને, તો તરત- -લઈને આવી જાય, કે લે ખાઈ લે, હવે તેલ કેટલું ખરાબ હોય બહારનું. એ તેલ, આપણને કેટલું નુકસાન કરે?
હમ
એટલે, હંમેશા આપડે ઘરે બનાવાની જ કોશિશ કરે.
હા, બારે તો કેવું હોય, એક ને એક તેલમાં કેટલી વખત તળાતું હોય છે એ! અને, આપણે જાણીએ છીએ કે, એક વખત તેલમાં તળાઈ જાય પછી બીજી વખત- -તો તેલમાં આપણે ઈનાય તેલમાં તળીએ, તો પાછું એમાં કોલેસ્ટ્રોલ વધે છે ડાયાબિટીસ- પછી આપણને- જાત જાતના રોગ થાય છે, આ હૃદય રોગ થાય પાચનની સમસ્યા- -સ્યા થાય. -અને સ્થૂળતા આવે, અત્યારે આપણે મેદસ્વીતા આપડે જોઈએ છીએ, બાળકો -છે ને એ બહુ પછી, આમ જાડા થઈ જાય છે. કારણ કે, આ બધું મેંદો અને આવું બધું ખાય છે. એટલે પચે નહી, પચે નહીને એટલે શરીર ફૂલી જાય છે. પછી, આગળ જતા એ લોકોને, બહુ તકલીફ થઈ જાય છે.
સાચું છે, અને મારે તો કેવું હોય અમે અમે કેવું - -કે બહાર ફરવાઈ જઈએ ને, તો હું ઢોકળા ને એવું બધું તો બનાવીને જ લઈ જાઉ. તો, મારા અ મા- -રા જે, પતિ છે ને, એ મને બોલતા જ હોય કે, તું તો બહાર આવે ત્યારે તને તો આવું જ બધું હોય! તું, આવું બધું ઉપાડી ઉપાડીને, લઈ આવે પણ એમ- મને એવું થાય કે, એક જે એક બે ટક ઓછા થાય છોકરાને બારનું ખાવા થી. એટલે, છે ને- આપણને એટલું નુકસાન નો કરે જેટલુ છોકરાઓને કરે કારણ કે એને બધું- -શરીર હજી નાજુક હોય એ આપણને મેંદો પચ- -આટલી વાર લાગે તો એને કેટલું પચતા વાર લાગે? એને કેટલું, આગળ જતા, અત્યારે તો કેટલું બધું! મસા થઈ જાય, હરસ થઈ જાય, એ બધું કેટલું છો આપણને- બધા ને ઉમર થાય, ચાલીસ વર્ષ વટે, એટલે આપણને બધી પ્રોબ્લેમ થવા માંડે. તો છોકરાઓને તો નાનપણ- બધું થવા માં એ કોને કેહેવા જાય પછી? કે મને આટલું બધું થાય પછી એને ભણવાવામાં- -મન ન લાગે- આ બધું જે, એને બીમારીઓ નાનકડે થી, અત્ય્યારે તો નાનકડે થી બધા બીમારીઓ થઈ જાય છે પછી એ છોકરાઓ આગળ જતા ભણવામા એમાંય ધ્યાન ન દઈ શકે.
હા, એજ, એજ એટલે જ ને, બાકી- આ તમે કયો છો, એ આપણને જે બધા પ્રોબ્લેમ આપણને ચાલીસ- પચાસ વર્ષે થાય, એ હવે- એકદમ નાના નાના હોય ત્યારે- પાંત્રીસ વર્ષે છે કે ત્રીસ વર્ષ ના થાય, ત્યાં જે, લોકો ને આવું બધું થવા માંડે છે. જેનેમાય હવે તો આપણે જોઈએ, છીએ, બ્લડપ્રેશર ડાયાબિટીસ, ને થાઈરોઈડ. એ બધા રોગ, તો આપણને સામાન્ય થઈ ગયા અને- ત્રીસ, પાંત્રીસ વર્ષે ઘણાને હોય છે. તો એ આ બધું આપણો જે ખોરાક છે, એને લીધે જ એવું થાય છે. અને આ આજના જમાનામાં યુવાનો છે અને એલોકોને તો કેવું છે. કે આપણે બધા જોબ કરતા હોય છે એટલે ઘરે બનાવવાની આળસ કરે, અને પછી સીધું જોબ કરીને આવે એટલે એમ કે હા આજે તો હવે થાકી ગયા તો પછી, તે સીધું બાર થી મંગાવે છે, હવે તો આ ઓનલાઈન એ બધું આપણને ઘરે મળી મળી જાય પણ એ બધું સારું નથી હોતું. બને ત્યાં સુધી જો આપણે ઘરે બનાવીએ તો બહુ સારું પડે,
સાચું છે. સાચું છે ને અત્યારે પેલે કેવું હતું ખબર, કે માસી છોકરીઓને માસિક ધર્મ છે ને, અ પંદર સોળ વર્ષે આવતું હતું અત્યારે તો દસ દસ વર્ષની છોકરીઓ નહી થાવા મ કારણ કે એ આપણા ખોરાક ના લીધે આ બધું ખોરાક, અને આ બધું પ્રદુષણ છે એ બધાને લીધે છે ને, છોકરીઓને આ બધું આટલું જલ્દી હવે આવવા માંડ્યુ નહીતર, પેલાના જમાના માં આવું ન હતું. અ પંદર સોળ વર્ષે માસિક ધર્મ ચાલુ થતા એટલે અત્યારે છોક છોકરીઓ નું પણ સેહ સેહત માટે આપડે બધું જોવું પડે છે.
હા સાચી વાત છે. એટલે આપણે હવે આપણે એક જ ધ્યાન રાખવું જોઈએ, કે હા આપણે ફાસ્ટ ફૂડ પણ ખાવું જોઈએ પણ, આપણે બને ત્યાં હુંધી આપણે આપણા ઘરેલું ભોજનને જ પ્રાથમિકતા આપવી જોઈએ, અને તો જ આપણું શરીર અને સ્વાસ્થ્ય સારું રહે છે તો, અને આપણને ફાસ્ટ ફૂડ સ્વાદ આપે છે પણ આપણે જે ઘરેલું ભોજન છે એ આપણને, સ્વાસ્થ્ય આપે છે તો ખરેખર આજે તમારે, હા તમારી સાથે આજે વાત કરી આ જે ના વિશે તો, ખુબ સારું લાગ્યું તો ફરી પાછા મળીએ બીજા ટોપિક ઉપર,
સારું છે જય શ્રી કૃષ્ણ.